મજામાં તમે
બસ મજામાં શું કરી રહ્યા છો
કઈ નથી
હા મિત્રો તો આજે આપણે થોડું ઘણું પ્રદૂષણ વિશે જાણીએ હ ને
હા કઈ નહી
હા તો
હ
હા તો પ્રદુષણ જેમ કે આપડે બધા જાણીએ છેએ કે આપડા પર કેટલા પ્રકારના પ્રદુષણ છે વાયુ પ્રદુષણ ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ ધ્વનિ પ્રદુષણ એવા ઘણા બધા પ્રદુષણ છે તો તમે શું મને કોઈ પણ આમાંથી કોઈ પણ એક પ્રદુષણ વિશે જણાવી શકશો
હા ખાસ કરીને આપણે દરરોજ આપણે વાત મતલબ કે જીવનમાં આપણે સૌથી પહેલા લેતા હોય હવા હવા હવા પ્રદુષણ વિ મેં તને થોડુંક જે મારા મને ખ્યાલ છે એટલું હું તને જણાવવા માંગુ કેમ કે આજના સમયમાં પુષ્કળ ઉદ્યોગો વધ્યા છે જેના કારણે હવામાન. હવામાનમાં બી આપણે જે શ્વાસ લઈ એ પણ ભારે પ્રદુષણ થયું રહ્યું છે. જેમ કે વિવિધ ક્ષેત્રોમાં જેમ કે ગામડાઓમાં જરાક શ્વાસ મલે કે આપણે ચોખ્ખી હવા લઈ લઈ શકીએ કે એવું એવું વાતાવરણ હોય છે પણ ઘણી એવી સીટીઓ હોય છે કે જેમાં ઉદ્યોગો ઘણા હોય છે જેમાં સ્વાસ્થ્ય એવી જગ્યા હોય છે કે જ્યાં હવામાન નુ પ્રદુષણ પુષ્કળ હોય છે કારણ કે એ બધો ઉદ્યોગો ઘણા વસ્સેલા હોય છે, અને એના ઝેરી ગેસો જેમ કે કેવા કેવા ગેસો જે છોડવામાં આવે છે વાતાવરણમાં એના લીધે આપણને માનવજત કે અન્ય ઘણા એવા પ્રાણીઓ છે પક્ષીઓ છે જેને ભારે નુકસાન ભારે નુકસાન થઈ રહ્યું છે. ઘણા પ્રાણીઓને એવા છે કે જે આવા ગેસોથી ઝેરી ગેસોના લીધે મૃત્યુ પામે છે અને હ આ ઝેરી ગેસતો અને આ વાતાવરણ આ હવામાનના પ્રદૂષણના કારણે આપણને પણ ભારે નુકસાન વેઠવું પડતું છે કારણ કે આપણે એવા. વિસ્તારોમાં જાય કે જે જે સાઈડમાં ઉદ્યોગો ઘણા હોય છે. ત્યાં આપણને શ્વાસ લેવાની પણ ભારે તકલીફ પડતી હોય છે. આના વિશે તમને ખબર છે.
હા મિત્રો તમે જે વાત કરી કેઈ અ આ શહેરી વિસ્તારમાં ઘણા બધા ઉદ્યોગો થઈ રહ્યા છે, ઘણી બધી થઈ રહી છે ઘણા બધા એવા એ એવા કાર્યો થઈ રહ્યા છે, જેના કારણે ધુમાડો થઈ રહ્યો છે ને આ ધુમાડા. કરીને આપણી જે ચોખ્ખી હવામાન હોય છે. ત ખૂબ પ્રદુષિત થઈ જ છે, જેના કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ સાહેબ બધાને લેવાની તકલીફ થાય એ તમારી એકદમ વાત સાચી છે, એકદમ ને બીજું કું તમે કીધું કે ગામડામાં ચોખ્ખી હવા રહી. ત્યાં સારું વાતાવરણ વ્યવસ્થા રાખું રહેે આખું હવામાન ચોખ્ખું રહે તે પણ મારે તદ્દન સાચી છે, તો મિત્રો અ તમે આ મને વાયુ વાયુ પ્રદુષણ વિશે જ જણાવ્યું. તો તમે શું મને હજુ ભૂમિ પ્રદુષણ વિશે થોડું વધધ માહિતી આપશો
હા તમને મેં ભૂમિ પ્રદુષણ વિશે થોડુંક મારા પર જેટલું મને જેટલી માહિતી છે એ તને જણાવવા મામાંગુ છુ. કારણ કે આજના સમયમા ઉદ્યોગો ઘણા વસ્યા છે જેના કારણે ઘણા એવા ઉદગ હ એ વાત છે. જેમ કે એનો ઝેરી કઈ પદાર્થ એવા હોય છે. કે જે કંપનીમાંથી ઉદ્યોગો માંથી કાઢીને એવી જગ્યા હોય છે કે જં લખવામાં આવે છે એમાંથી જે કેમિકલ એવ હોય ને હોય છે. તે જમીનમાં પસરી જાય છે અને કંપનીઓનું જે ગંદનું ગરનું પાણી હોય ખરાબ પાણી હોય એ પણ ભૂમિમાં છોડવામાં આવે છે. જેના કારણેણે ભૂમિ ભૂમિમાં ભારે જ જમીન જે ભૂમિ છે ને એ મતલબ કે ખેતી લાયક નથી પણ એ ઘણી પ્રદુષિત થઈ રહી છે. ઘણા એવા વિસ્તારો છે ભારત દેશમાં ઘણા એવા વિસ્તારો છે કે જે શહેરમાં ઉદ્યોગો ઘણા ગામડાઓ માપ થોડા થોડા ગામડાઓ માપ જોવા મળે તો ઉદગ જેના કારણે ભૂમિ પ્રદુષણ થઈ રહ્યું છે. જેના કારણે એહે એ ઉદ્યોગોની આસપાસ જે વસ્થા ખેડૂતો એ લોકો પણ ખેતી. ખેતુ છોડીને રોજગારી કરવા પડતી કારણ કે ભૂમિનું કેટલું પ્રદુષણ થય જેના કારણે એ ખેતી જે પાક ઉ થતો હતો એ થતો નથી હવે કારણ કે આ હા ઉદ્યોગો ના લીધે ભારે જમીન પ્રદુષણ થઈ ર્યું છે કારણ કે ઘણો એવો પ્લાસ્ટિક જેમાં ઉદ્યોગોમાં બા પ્લાસ્ટિક ના કારણે કારણે પણ ભૂમિ પ્રદુષણ થઈ રહી છે. અને કંપનીનાચ ઉદ્યોગોમાં વાપરાતા છે માલસામાન ખરાબ ખરાબ કેમિકલો જેમ કે વસ્તુ એ પાણી ઉદ્યોગોનું પાણી જે બહાર છોડવામાં આવે છે એના કારણે પણ ભારે નુકસાન થ ભૂમિ પ્રદૂષણ થઈ રહી છે. હજુ કઈ મિત્ર
હા મિત્રો તમે જે જણાવ્યું જેમ કે આપ ભૂમિ પ્રદૂષણ કેવી રીતે થાય છે જેમ કે અ પ્લાસ્ટિક ઘણા બધા ઉદ્યોગોમાં થતા. કાર્ય ના લીધે જ્યાં પ્લાસ્ટિક ફેલાય છે પ્લાસ્ટિક હજુ ગંદુ પાણી એું વધુ જમીન પર નાખી દેવામાં આવે છે અને તેના જેના લીધે જમી નાખી પ્રદૂષિત થઈ જાય છે જમીન આખી ખેતી કરવા લાયક થતી હોતી નથી એ તમે જે કીધું એ બધું તદ્દન સાચું છે.
અને હાલના સમયમાં જોવા જઈએ તો ખ ખેતી કરવા માટે માત્ર ગામડાઓ જેવા જગ્યાએ હમ તેવી જમીન થઈ. જમીન બાકી છે બાકી શહેરી વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ જોવા જાય તો ઘણી બધી જગ્યા પ્રદુષિત થઈ ગઈ છે પ્લાસ્ટ ના કારણે ગંદુ ગટરનું પાણી છોડવાના કારણે ત્યાંની જમીનમાં જે ફળદ્રુપતા હતી તે આખી નષ્ટ થઈ ગઈ છે અને તે જમીન મ તે જમીનમાં આખી આખું સુકાઈ ગયું છે અનેને તે જમીન માં જાડવા પણ ઊંઘતા નથી તમારી જે વાત કીધી તે તદ્દન સાચી છે અને હવે મિત્રો તમે મને ભૂમિ પ્રદુષણ વિશે જણાવ્યું તે સારું સારું હતું અને હવે મને મિત્ર તમે જળ પ્રદર્શન વિશે જાણાવ છો
હા અવશ્ય તો હવે હું તને જળ પ્રદુષણ વિશે સમજાવું છું. કેમ કે હવે જોઈએ તો ઘણા ઉદ્યોગો ના લીધે તો વધારે જળ પ્રદુષણ થઈ રહ્યું છે કેમ કે ઘણા એવ જેમાં પુ્કળને પુષ્કળ આ ઉદ્યોગો સ્થાપ. સ્થાપવામાં આવ્યા છે કારણ કે આજના ભારતમાં વસ્તી વધવાને કારણે લોકોની રોજગારી પણ લોકો લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ. ફમ ઘણી માંગ થઈ રહી છે તેના કારણે, પુષ્કળો. પુષ્કળ ઉદ્યોગો સ્થપાય છે અને ઉદ્યોગોમાં કઈ પણ કાર્ય કરવા માટે નદીઓમાંથી પાણી લેવા પાણી લેવામાં આવે છે એ પાણી ઉદ્યોગોમાં વપરાય છે અને એ પાણી એકદમ ગલનું થાય છે જે ઝેર પાણી હોય છે. એ કંપની એ ફિલ્લર નથી કરતા અને એ પાણી પાસું નદીમાં નદીમાં ભેળવી દેવામાં આવે છે એવા ઘણા ઉદ્યોગો હોય છે. જે પાણી બધું નદીમાં ભેળ વિધેતા હોય છે જેના કારણે, આર્થિક. આર્થિક ભારે જળ પ્રદુષણ થતું હોય છે કારણ કે. તે એમાં વપરાતું જે પાણી હોય તે. ઝેરી તત્વો હોય છે જેના કારણે પણ. આ પાણી પ્રદુષણ થતું હોય છે.
હા મિત્રો, તમે જે કીધું તે તમારી વાત તદ્દન સાચે છે. કે જળ પ્રદુષણ ના લીધે હવે ઘણા બધા વિસ્તારમાં પીવાલાયક પાણી રહ્યું નથી. જેમ કે તમે કીધું તેવું કે ઘણા બધા ઉદ્યોગો ના કારણે જે ઉદ્યોગોમાં કામ થાય છે, એ કામોથી જે પાણી વપરાતું હોય છે એ પાણી ફિલ્ટર નથી કરતા અને ડાયરેક્ટ પાણી. નદીઓમાં છોડવામાં આવે છે, અને તે પાણી નદીમાં જઈને ઘણા બધા વિસ્તારોને મળે છે અને ત્યાંના લોકો તે પાણી વાપરીને પાણી વાપરીને બીમારીના ભોગ બને છે અનેને અને તે પાણી ઘણા બધા પ્રાણીઓ પણ પી છે અને તેઓ પણ, ભોગ બની જાય છે. એવું થઈ રહ્યું છે અને ઘણ બધું પ્લાસ્ટિક પણ પાણીમાં નાખવામાં આવે છે, અને આપણને ખબર છે કે પ્લાસ્ટિક ક્યારે નષ્ટ થતું નથી, એટલે તે પાણીમાં તેવું જ રહી જાય છે અને તે જયારે પ્રાણીઓ પીવા જાય છે પાણી ત્યારે, ગળામાં ફસાઈ જાય છે. અમુક માછલીઓ હોય છે તે તેમાં ફસી જાય છે. એવું ઘણું બધી જળ પ્રદુષણ ના કારણે ઘણું બધું જીવન જોખમ થઈ રહ્યું છે. તો મિત્ર આ તમે જે જણાવ્યું તે તદ્દન સાચું છે, તો મિત્ર હવે તમે મને થોડુંક ધ્વનિ પ્રદુષણ વિશે ટૂંકમાં સમજાવશો?
હા તમને મેં જવાની પ્રદુષણ વિશે થોડું સમજાવવા મામાંગુ છ. કેમ કે આજના સમયમાં મસ્તી વધવાને કારણે. ઘણે ઘરે ઘરે બધાના ઘેરે ગાય હા ભઈ તો હોશે કારો હોય છે. તેના કારણે રસ્તા પર. તમે રસ્તા પર જાઓ છો તો જગ્યાએ જગ્યાએ હોર્ન મારતા હોય છે જેના કારણે આખો દિવસમાં આપણે ફરતા હોય છે ત્યારેન. બીજું વાયલેડ બધા ના જે તેઓ ધોવાને સંભળા સંભળાતો હોય છે, કેમકે આપણને મન કે શાંત રહેવો જ શાંત રહેવો, શા જ શાંત રહેવાનું હોય છે. ત્યાં પણ પુષ્કળ ધોવાણી નો અવાજ આવતો હોય છે, જેમ કે કામ બી તહનો હોય છે ત હોસ્પિટલો હોય છે, ત્યાં ચે આસપાસ ડીજે ન હોવા જોઈએ પણ તે બાજુ પણ આજના સમય વુ બુ હોવાને કારણે. ઘણે ઘણી ફંક્શન હોય છે જેના લીધે ગીતે મતલબ એવા ઘણા એવા સાધનો છે જેના લીધે ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે.
હા મિત્રો, તમારી વાત તદ્દન સાચી છે ધ્વનિ પ્રદૂષણ આ કારણે થાય છે. હમણાં હાલમાં આપણે જોય જ છે કે એટલી બધી ગાડીઓ નીકળી છે, કે જેના કારણે રોજ ઘો ઘોઘાટ થાય છે. આજુબાજુ જે ઘરમાં રહેતા લોકો હોય છે એ લોકોને બી રાતના સમય ઊંઘવામાં. બહુ તકલીફ થાય છે એના કારણે બહ હ વધારે ધ્વનિ પ્રદુષણ થાય છે. તો મિત્ર તમે જે વાત જાણાવ તે તદ્દન સાચી છે. તો મિત્રો હવે, ચાલો. હ ત મેમે કીધું તે સાચો. આભર.